હા બેન કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ જુઓ એકદમ મજામાં જુઓ છે ને આજકાલ છે ને હમણાં મારા હસબનને ઊઘનો બહ પ્રોબ્લેમ થઈ ગયો છે બોલો હું તમને કહું એમને છેને શું કેવી આદત પડી ગઈ છે હમણાંથી એમણા છે ને એમને એક્સિડન્ટ થયો હતો ગયા વર્ષે તો ગયા વર્ષે એક્સિડન્ટ થયો હતો ને એટલે છે ને એમને અ પેલા પગમાં બે ત્રણ પ્લેટ નાખવા પડ્યા તો ત્રણ પ્લેટ નાખ્યા ને એટલે પછી એમને હાલવા ચાલવાની મનાઈ કરી હતી ઓપરેશન થયું હતું ને તો એટલે શું કરે આખો દિવસ કંટાળીને પછી શું કરે રાત પડે વેબ સિરીઝ જોુએ અને પિચ્ચર જોવે જે પિચ્ચર આવે ને એ પિચ્ચર બધા બધી ચેનલોનું છે ને એમને સબસ્ક્રિપ્શન લઈ હી તો તો અને એટલે પછી છે ને બધી કંઈક ને કઈક વેબ સિરીઝ જોતા રહે કોઈ ને કોઈ પિક્ચર જોતા રહે એમ કરીને એમને પછી છે ને રાત્રે એમને હવે ઊંઘ તો એ છે ને આખી આખી રાત બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી એ જોયા જ કરે જોયા જ કરે એટલે એમને છે એટલિ બધી ઊંઘ નોહવે પ્રોબ્લેમ થઈ ગયો છે ને તમે જુઓ ને તો એ જે એના જે મોબાઈલના જે શ કિરણો હતા ને જે એ એમને એટલે એ આંખોને નુકસાન કરે છે ને કે હવે એમને ઊંઘ આવતી જ નથી જલ્દી હવે કદાચ મોબાઈલ ના બી જો એ વેબ સિરી કે ઓ ઓટીપી ઉપર કશુંર નાભી જોએને તો એમના હવે બેઉછે ને રાતના બે વાગ્યા સુધી ઊંઘ આવતી જ નથી હવે તો એ જોબ પર બી જવા લાગે કયા છે એમને પેલો રોડ નીળી કાઢ્યો ને પછી હવે જોબ પર ભી જવા લાગ્યા છે હવે એમને પગ સારો થઈ ગયો તો આખા દિવસ ના થાકેલા હોય સવાર છ વાગ્યા ના ઉઠ્યા હોય અને આખા આખા દિવસમાં એમને બપોરે ઊંઘવા ભી ના મળે તો એ રાતના બે વાગ્યા સુધી બોલો એમને ઊંઘ જ નતી આવતી એટલે કેટલો ઊંઘ ન આજકાલના યંગસ્ટર્સને કેટલો અમ આર આર હલો ક્રેજ લાગ્યો છે અને એ ક્રેજ ના કારણે એમની હેલ્થ, હઅ એમનું શરીર. જે આખી સિસ્ટમ છે. જેઉએ જે આપડી નર્વસ સિસ્ટમ હોય. હે કે આપડી જે અપ અઆઆ આપણા શરીરને જે ફરી હાઈ એને સંધાવા માટે. તે ની જે આખીય જરૂરિયાતની જે સમય હોય, એની સિસ્ટમ જ આખી કેવી ઊંધી. રિત વર્સ થઈ ગઈ હે અને એના કારણે એ શરીરને અ શરીર પોતે અંદર થી કન્ફ્યુઝ. થઈ ગયું હોય એવું લાગે છે. કે કે કે હું આમા હું મારુ કામ ક્યારે કરું? અ જો તમે રાતના. બે બે વાગ્યા સુધી જાગું. અહ બરાબર તો હું મારું કામ અંદર થી રીપેર કરવાનું કામ કે રીતે? કરું એટલે પોતે શરીર અને એને એનું શું રિએક્શન આવે છે? કે મારા હસબન્ડ. કબજિયાત થઈ ગઈ. કબજિયાત થઈ ગઈ. પછી આંખોમાં તકલીફ થઈ ગઈ. અને પછી શું થાય પેટ સાફ ના આવે એટલે. તેમગજ મૂળ સારો ના રહ્યુ મૂળ સ્વિંગ થતા રહે. એટલે પછી છે ને મેં એમને. કીઘુ મે તો હવે તમે એક કામ કરો, અને મેં હવે રાત્રે વેલા સુવાનું. રાખો ઊંઘ આવે કે ના આવે, તમારે આંખો બંધ કરીને પડ્યા જ રહેવાનું મે કીઘુ તોય હજી તોય ઘણ અ થોડો ઘણો ફેરફાર થયો છે. પણ તોય હજી એમને જોઈએવી. પહેલા જેવી ઊઘ તો આવતી જ નથી. પેલા તો એ રાતના અગિયાર વાગે સુઈ જતા હતા. તો સવાર ઉઠી ને ત્યારે એકદમ. ફ્રેશ હોય. હવે તો એટલા થાકેલા હોય રહે છે ને સવાર માં ઉઠે ને ત્યારે બી. શું કેવું તમારું આમાં?
બહુ સાચી વાત છે. તમારી બેન. મારી બેબી છે ને? એ તે રાત્રે મોડે સુધી આપડે એમ કઈને સુઈજા તો પોતાના રૂમમાં જઈ. અને એ મોટી. ઈછે જોબ ઉપરથી આવે, ફ્રેશ થાય જમે, અને પછી પોતાના રૂમમાં વહી જઈએ એમ મને. ઉઘ આવે પણ અંદર જઈ અને બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી પોતાનું મોબાઈલ જોવે સ્કોલ કરતી રહેતી હોય. કરતી રેતી હોય. એના હિસાબે એને આંખની નીચે એટલા કાળા કુંડાળા થઈ ગયા છે બેન. કે ન પૂછો વાત અને એનું રિએક્શન એને પણ આવ્યું છે. એમાં એને કર તીસ સ્કીન ટેન્ક થવા માંડી છે. તમે એસ સ્કીિન સ્પેશિયાલિસ્ટ ને પૂછ્યું ને, તોઈ એ કે કે ક્યા. તમે જો વધારે પડતા તમે સ અ મોબાઈલ જુવોઓ છો એના જે કિરણો છે ને એની. સર તમારી ચામડી ઉપર પણ પણ પડે છે બેન. એટલે તમારી સ્કીિન સટેંગ થતી જાય છે. એટલે તમે ઉજાગરા બંધ કરી દો. પણ આપડણે કહીયએ ને તો એ સમજતા જ નથી. અને સ્કિનના એટલા ખર્ચા વધી ગયા છે કે વાત ન પૂછો. અત્યાર સુધીમાં મેં ખરેખર બે લાખ. લાખ રૂપિયાનોો ખર્ચો કરી નાખ્યો. એની સેંગનેસ કારણ કે તેને એ થોડી દેખાવડી છે. એમાં એને ઓલી ટેંગ થઈ ગયેલી સ્કીિન ફેસ ઉપર નથી ગમતી. તો મેએને કીધું મે બેન તો તું વા મોબાઈલ ઓછો કરી, નાખ ને. તો કે મમ્મી પણ નથી ઊંઘાવતી રાત્રે. અને એના હિસાબે ઓફિસે જઈને તો ઓફિસે એને ઊંઘાવ્યા કરે. અને પછી એક માથું. ચડવાનું એને પછી, માઇગ્રેન નું અસર થવા માંડી. અને આ બધું જ કારણ એ મોબાઈલ અને. રાતનો ઉજાગરો છે. એટલે અત્યારના આપે કહીએ ને બેન. આ જે સોશિયલ મીડિયા. આપડી પથારી ફેરવી છે ને. એમાં ખાસ કરીને મોબાઈલ એમ થાય છે કે જે. એટલો સારો ઉપયોગ છે ને, એટલો દુરપયોગ બધા બહુ જ કરવા બ્યા છે. સમજતા અને એમાંય રાત્રે આપડી સાવ આખની નજીક જ હોય છે મોબાઈલ. સુતા સુતા સા નજીક મોબાઈલ રાખી, અને જોવે એટલે સીધા આંખમાં કિરણો જાય. એવું નહી કે ચલો કોઈ સ્ટેન્ડ ઉપર રાખીને થોડો આગે થી મોબાઈલ જો. એવી તો કોઈને ટેવ જ નથી પડતી. બસ હાથમાં રાખે સુવે, અને એકદમ નજીક થી મોબાઈલ જોય. અને કાનમાં પેલા ભરાવી દે. પેલા સાંભળવાના એટલે એ. કોઈને સંભળાવી જ નહી. બાર અને પોતે પછી પોતાનું કામ કર્યા કરે હું તો ઘણી વાર રાત્રે. ઉઠું ને ત્યારે મને એમ થાય કે, આ સ્ગ જ કે નહી જોવાતો જાય. ત્યારે બેનને ખીજાવું પડે બેન ત્રણ વાગે. હવે તો તું સુવાનું કર. હા મમ્મી બે મિનિટમાં સુઈ જાવ. એટલે આપણને એમ થાય કે હવે રા. ર મારે કે ને રોજે રોજ કેમ ટોકવી. હવે એનું જોઈને પછી નાની શીખશે. મારે આવી રીતે મોબાઈલ કરવાનું અત્યારના તો એ સુઈ જાય છે. પણ કાલ સવાર નઈ ન એટલે હું મારી. મો બેમીને કહ છું. કે તું ધ્યાન રાખ બેટા અત્યારથી જો તું નહી. શીખ તો હજી. તો તારી આગળ કેટલી જિંદગી. તને આમાંનામાં કેટલા રોગો આવી જશે. પણ આ કોઈ વસ્તુ. સમજતા જ નથી આનો શું ઉપાય કરવો એ મારી પાસે નથી તમે શું ક છો? બાબતે
સા સાચી વાત છે, હું તો મારા હસબન્ડ ને કહ છું તો એમને ગમતું નથી મને તો શું કે છે ખબર છે તું મને ટોક ટોક રોક રોક રોક ટોક કર્યા કરે છે બોલો. એવું કશું ગમતું નથી હવે હસબન્ડ ને નથી ગમતું એટલે એને જોઈને છોકરા શીખે છોકરા હવે મારી મો મો બેબી છે, ને એ આઠ વર્ષની છે તો એ તો એ કે કે પપ્પા જાગે છે, ને એટલે હું ભી જાગીશ કફા પિક્ચર જોએ છે, ને એટલે કે હું બી પિક્ચર જોઈશ અને એમ કરીને પછી છે ને એક દિવસ તો શું થયું ખબર છે, કે એને સુવા લઈ ગયા અમને કેમ કે સુઈ ગઈ પણ જોયું ને તો બીજા જે શું કે મમ્મી પપ્પા કાલ રાત્રે બે વાગેથી જતા મ તને કઈ રીતે ખબર કે હું બી જાગતી હતી પપા જાગતા હતા ને એટલે હું જાગતી મે તું શું કર તું કે હું પડી રહી હતી કેમ એને પડી નહી ઊંઘી નહી બસ કે પપ્પા જાગી છે ને એટલેમે કયું આ તમને જોઈને છોકરાઓય આવું શીખે છે. કું તમે તો સમજો હવે આ વસ્તુને તોય હજી હવે થોડું ઠેકાણે આવ્યું છે હવે, તો એમને એવું થાય છે કે ના ભાઈ આમાં મારી છે ને હેલ્થ બબડી રહી છે મન તકલીફ થશે આગળ જતા અને હજી શું છે જુવાન છીએ તો હજી એ તમને એટલી વસ્તુને ખબર ના પડે પણ આ જો કાયમી રોગ ઘર્ કરી જાય ને તો તમને બહુ તકલીફ પડે પછી છેમને તમારે મોટી ઉંમરે તમને ઊંઘ ના આવે અને આમે અત્યારે મોટી ઉંમર તમારી ઊંઘ ઓછી થઈ જાય, તમને બધા જે અંગો કાર્ય કરતા હોય, એની કાર્યક્ષમતા ન ઘટાડો થતો જાય. એટલે હું એમને એવું કઉ કે અત્યારે હું કહ કે જો તમે ના નથી મેં તો તને શનિવાર જુઓ ને તમે શનિવાર રાત્રે જુઓ તો રવિવાર થો ને તમે મોડ આવઠો તો હું તમને ના પડતી પણ આજે રોજ રોજ નનું તો સારું નહી. અને આપણેે છે ને ગુજરાતીમાં એક કહેવાત છે, અતિને ગતિ ના હોય એટલે તમે જો અતિશય ઉપયોગ કરશો ને તો તમારી એની કોઈ ગતિ ના હોય તમને મજા આવશે પણ પાછળથી જે એના નુકસાન જે તમને દેખાશે ને ત્યારે તમને ખબ ખબર પડશે ત્યારે હું સમજી ગયોત ને તો સારું હતું. પણ આપણને કહીએ ત્યારે એમને ગમતું નથી ત્યારે એમ થાય કે જો આ મને ટોક ટોક કરે છે, રોકે છે અને આને ગમતું નથી આમ છેને તેમ છે, પણું આમાં તમારી હેલ્થ બગ રી આંખો પગડી દે છે, નાની ઉંમરમાં પછી બે તાલા ચશ્ જાય આ બધી તકલીફ તમને થઈ જાય એટલે હું એમને ઘણી વાર કહ પણ નથી ગમ એમને કેવું પછી અત્યારે હવે થોડું થોડું એજ પોતે સમજે કાર કે ઓફિસમાં આખો દિવસ કામ કરવાનું એટલે હવે એમને સમજ પડી કે પછી થા થ હોય પછી શું કરી કે આખથી શનિવાર સાંજ થી લઈને રવિવાર આખો દિવસ સોમવાર સવાર સુધી ઊં ઊંઘ જ કરે આખા અવાડિયાની ઊંઘ એમાં પૂરી કરે અને મેં કીધું તમારે પરિવાર જેવું કઈ છે કે નહી મેં કીધું આજે અમે અમને ના થાય કે રવિવારે અમારા ઘ છોકરાઓને એવું હોય કે અમારા પપ્પા અમારી સાથે રમે મેધું કર થોડું ઘણું ભણાવો છોકરાઓના છોકરાઓ ઉપર ધ્યાન તો આપવું પડે કે ના આપવું પડે તમારી કોઈ જવાબદારી થી મેં કીધુ તમે આવી રીતે સોમ થી શુક્ર મેં કીધું રાતના બબે ત્રણ ત્રણ વાગ્યા સુધ ત મોબાઈલ જોયા કરો અને પછી મેંધું શનિવાર સાંજ થી લઈને રવિવાર સોમવાર સવાર સુધી ઊંઘ ઊંઘ જ કરવાનું મેંધું આ તો શું કઈ રીત છે તમારી મેં કીધું પછી હું બોલું ને એટલે મારી જોડ ઝઘડો કરવા હું ખરાબ લગુ કે આજ કે બીજા ના બૈયરા તો કઈ કશું કેતા જ નથી તો તને જ એક બધું ચ ચટકો ચડી જાય છે પછી આવું બધું કે છે બોલ. શું કેવું તમારું હવે આમ.
સાચી વાત છે, તમારી બેન તમે તો તમારા હસબન્ડ ની વાત કરો છો મારી સામે બે ત્રણ જ વર્ષની બેબી છે બેન એની એને રાત્રે મોડે સુધી જાગવા કારણ કે એના મમ્મી ને બપોર ના સુવાનીટેવું છેને લોકો બપોર રાખી સુઈ જાય અનેબે પછી રાત્રે ઓ છ સાડા છ નાની બેબી ને ઉઠાડે છે અને પોતે છ સાડા છ ત્રણ વાગ્યા ના સુતાય સાડા છ સા ઉઠે એટલે ઓ લ પૂરી ઊ કરી લધે પછી થી રાત્રે બે ત્રણ વાગ્યા સુધી હસબન્ડ વાઈફ ટી વી જોતા હોય અને ઓલી છોકરી મોબાઈલ જોતી હોય બીજા અત્યારથી એને છે ને આંખની આગળ કાળું કાળું દેખાવા માંડું. જામર જેવું થઈ ગયું ડોક્ટરે એમ કીધું કે આ ત મેં એને બંધ નહી કરો આને તો વેલી મોતયો આવી જશે અને અત્યારના બોલો એને ચાર નંબર ના ચશ્મા આવી ગયા. તોય હજી એના મમ્મી પપ્પા ને અમે હજી પરમ દિવસે જ કીધું બે મે તો આને તું રાત્રે વેલી સુડાવાનું કર બે તો એ કે કે પણ એ સુતી જ નથી બપોરના સુઈ જાય તો રાત્રે નથી તે એલેને મોબાઈલ લીધું હવે આવડા નાના ત્રણ વર્ષના છોકરાની માણસ મો બાઈલ આપી દઈ ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી એ લોકો મોબાઈલ જોવે છે બોલો એટલે તમારી વાત સાચી છે કે મોટાઓને જ જો આવી તેું હોય તો નાના ના આપડે શું કહી શકોના બેન આમાં. આનો ઉપાય તો કરવો જ પડે ને ઘરના એ સમજવું પડે અને એમાંય તે ખાસ મોટા અવે પેલા સમજવું જોઈએ હું તો એમ ક મોટા સુધરશે તો જ નાના શીખશે. નહી શીખી શકે એ લોકો તમે શું કહો છો?
હ સાવ સાચી વાત છે આપણને આપડે છે ને આપડ તમે જોુઓ નાનું બાળક છે ને હંમેશા કેવાય વાથી નથી શીખતું એ જોઈને શીખે છે આજે તમે જુઓ ને તો તો આપડે એમ કહીશું કે બેટા આમ નહીં કર તો એને ફરક નહી પડે પણ જો એ વસ્તુ એના પપ્પા મમી દાદા ઘરમાં જે કોઈ મોટા રેતા હશે ને એને જોઈ ને તરત શીખી જશે. આપડણે એને ત્યારે બોલીને શીખવાડવું નહી પડે કે આપણે એને કેહવું નહી પડે કે બેટા તું આમ નઈ કર તું આમ નહી. જ જશે તમે પ્રેમથી વર્તન કરતા હો તો એ પ્રેમ શીખ તમે જો ગુ સા માં ઉંચાવા જે જેમ ફાવે એમ બોલતા હશો તો એજ વસ્તુ શીખવાનું છે તો આ મોબાઈલ એની બાબતમાં છોકરું એ જ શીખવાનું છે ક છું ને મારી મોટી બેેબી એવું જ કહી દીધું કે પપ્પા જાગતા તો હું એમનેમ પડી મેં તો તું શું ક્યું હત કે હું એમને પડી રહી હતી બોલે એટલે પણ એમ થાય કે જો છોકરા બાબ છોકરાના મગજ પર કેટલી બધી અસર થાય છે આપ આપણા ની કેટલી બધી અસર થાય છે. એટલે આ છે ને આપણેે બધા એ સમજવા જેવું છે. સારું બેન ચલો મારે છે ને હવે થોડું કામ છે તો આપડણે કાલે વાત કરીએ હા.
પાકુ હ બેન આવજો.